હેલો હા હા તમને સંભળાય છે હા બરોબર આવે છે.
આ સાઇડથી કમ્પ્લેટ છે. તમારે કમ્પ્લેટ.
હા કમ્પ્લીટ એકદમ.
જમી લીધું?
હાવ જમી લીધું.
હમ્મ.
હું શું કેતી તીતી તમારી શું હોબીટ છે આમ.
હોબીઝ મતલબ હ હા. બુક ને હું વાંચું છું અત્યારે વાંચવાનું ચાલે છે અને પછી ફ્રી ટાઈમમાં મતલબ ફ્રેન્ડસ લોકો જોડે રમતો હોઅ. સ્પોર્ટમાં પણ ઇન્ટરેસ્ટ છે એવું.
બરોબર પણ તમે આમ કઈ સ્ટોરી બુક બીજી વાંચો
રમતા રમતા જ વાત કરું છું અત્યારે હહહ.
શું રમો છો તમે આ ગરમીના બેડમિન્ટન હા ગરમીના મોસમ આવે તો બેડમિન્ટન ચાલુ થઈ જાય.
અત્યારે રમતા રમતા જ વાત કરું છું તમારા જોડે.
હમ હ અમારી સોસાયટીમાં પણ ચાલુ જ છે બેડમિન્ટન રમવાનું.
મજા આવે રાતે ટાઈમ પાાસ પણ થઈ જાય ભાઈ બંધ જોડે અને ઘરે ગરમીમાં છે ને નહી ગમતું.
હા તેજ.
હા ઘરે પણ કંટાળો આય થોડે એટલે બાર બધા જોડે બેઠો હોઉ તો મટરગસ્તી પણ આમ થઇ જાય થોડું મજા આઈ જાય વાત પણ થઈ જાય.
હા ફ્રેશ પણ થઇ જાય હમ.
સવારનું પાછુ વાંચેલું હોય ઘરમ ઘરમાંલા રહેલા હોય ને એટલે પછી એ પ્રે થઈ જવાય રાતેે અને રમેલા હોય એટલે સર ને ઊંઘ પણ મસ્ત આઈ જાય.
હા.
શું કેતા તમે બુક્સનું
તમે બુક કઈ આમ વાંચો છો તમે કઈ વાંચેલી છે.
હા મેં બધી બુક્સ વાંચેલી છે મેં એક છે ને પેલી એક નોવેલ વાંચેલી છે હાફ ગર્લફ્રેન્ડ છે ને ચેતન ભગતની હા હા એ હા એ મુવી પણ જોયલી છે અને બુક પણ વાંચેલી છે અમે
એ મૂવી કઈ છે.
હા
મૂવી કઈ છે એ પેલી
હા એની પર મુૂવી બનેલી છે. એ બુક પર હાફ ગર્લફ્રેન્ડ જ નામ છે, એનું ટાઈટલ જ એનું હાફ ગર્લફ્રેન્ડ છે, એમાં હા, હા, અર્જુન કપૂરને શ્રદ્ધા કદાચ
હા. હા. હા. હા. હા. યાદ આઈ ગઈ મને. બરોબર. હમ. એ તોું નહી જોય મને આમ અર્જુન કપૂર ગમતો નથી.
હા હા હ. મેં જોયલી.
કરું.
મેં તો જોઈ લીધા. મુવી મતલબ એ પણ ખાલી ટાઈમપાસ માટે ક એટલું બધું કઈ મને મુવીમાં રસ નથી મને વધારે.
બરોબર.
અત્યારે ખાલી વેબ સિરીઝ લેવું જોવાનું ગમે વધારે તો. હું જોવા બેશું.
તમે તમે ઇંગ્લિશ વેબ સિરીઝ જોવ છો?
હા હ.
તમને સ્ટ્રેન્જર થિંગ્સ ખબર છે?
હા. મેં સ્ટ્રેન્જર થી બધી જોઈલી છે મેં. જસ્ટ, એની આમ હમણાં હ ન નવી નવી સિઝન હમણાં આવી ને. એ ખાલી બાકી છે, કેમ કે અત્યારે થોડું મા
મારી પણ એ બાકી છે. પણ એમાં શું બાકી જે મારે એ પાર્ટસમાં આવી હતી પેલા એ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પેલા આવી. ચાર એપિસોડ અને પછી ચાર એપિસોડ હા, તો એ પછી ના મારા ચાર એપિસોડ બાકી રહી ગયા.
ના મારે તો આખા બાકી છે, કેમ કે મારે કેવું થાય છે હું એક જો જોવા બેસુ ને મને પછી અડધી થી બંધ થઈ જાયને તો મને એ ન ગમતું જોવાનું.
અચ્છા. હા. હા. એ મારી પણ પ્રોબ્લેમ છે પણ સ્ટ્રેન્જર થિંગ્સ એટલી સારી છે ને કે, આમ થાય કે જોઈએ જ લઈએ ફટાફટ
મેં જોયલું ને મારે એવું થયેલું એટલે પછી મેં એવું વિચારેલું કે જયારે જાન્યુઆરી મંથમાં છેને આખી સિરીઝ આવશેને ત્યારે જ હું જોઈ લઈશ.
હા. પણ એ બવ મારી આમ ફેવરેટ છે. તમને ગમે?
હા. મને પણ બહુ ગમે અને મારે મેઈન વસ્તુ શું થયું કે, આ એક્ઝામમાં છે ને મતલબ આ મંથમાં મારે લોડ વધારે આઈ ગયો થોડો વાંચવામાં. એટલા મારીથી જોવાય નથી એ. હા. મજા જોવાની, એ ખાસી ઇન્ટરેસ્ટિંગ છે.
હા, ખાસી ઇન્ટરેસ્ટિંગ. હા, ને આ સિઝન પણ સારું હતું.
બો મજા આયલી જોવાની. મેં લાસ્ટ સિઝન જોયલી ને મેં તો ખબર એક સૌથી મોટ ટી સીઝન છે, એક મતલબ, એના એના કઈ શું કેવાય, અહ અઢી અઢી કલાક ના એક એપિસોડ છે, ખબર ફૂ ચોથી સિઝન કદાચ.
હમ્મ, પણ એમાં શું છે સીઝન, અહ કઈ આડીયા આપો ને હું તો આમ ભૂલી જાઉં છું.
લાસ્ટ માં પેલું વેકનાને એ લોકો મારે છે ને પેલું બોટલ થી સળગાવે છે એને હા, હા, હા. થ્રીમા કે ફોરમા મને નઈ આઈડિયા, એમ.
હા, હા, હા, હા, હા, હા ખબર પડી ગય.
એનો લાસ્ટ એપિસોડ કઈ છે ને એક આખો મુવી જેટલો છે. મતલબ મૂવી ત્રણ કલાકની હોય ને એનો એક એ એપિસોડ ની અહ બે કલાક ને ચાલીસ મિનિટ નો એપિસોડ છે. હા ખાસો લાંબો એપિસોડ છે.
હા શો હા હા ખબર છે, ખબર છે. પછી એ પેલી ઇલેવન અહ પેલી એ એનાથી બધા બહાર આવી જેને એમ
હા હા એકલી અંદર રહી જાય જે. હા, અને એની કઈ બધી પાવર કઈ જ બી રહી છે એવું કઈ હોય છે ને
હા હા હા હા એજ એજ એજ.
એ જોવાની બહુ મજા લાસ્ટ એપિસોડ.
સ્પાઇડર આપું તમને એક. સ્પોઇલર આપું.
ના ના ના ના મારે કઈ નથી જોયું તું મારે છે ને પછી જોવાની ઈચ્છા થ હશે ને મારે જોડે તરે ટાઈમ નથી જોવાનો. ટાઈમ એટલે કે એમ કે મતલબ કઢી પણ ને તમારું પછી રહી જશે બધું એટલે.
હા, નહીં સાચી વાત છે.
એમાં કઈ એનો એક ઇન્સિડન્ટ કહું તમને બીજું મતલબ એમાં કેવું થયેલું જે લાસ્ટ સિઝન હતી ન. મેં જોયેલી ન. તે ટાઈમે કેવું હતું કે અમે છે ને અમારા મામા ના ઘરે ગયાતા. એક મેરેજ હતું મારા દૂર ના એક મામા છે ને એમની ગર્લ નું મેરેજ હતું. તો
બરોબર.
તો એ ટાઈમે એ ટાઈમે પછી છે ને હા, હું છે ને મામા ઘરે એન્ટર થયો ને જ્યાથી
હા.
ત્યાંથી મેં જોવાનું સ્ટાર્ટ કર્યું તો હું સીધો રાતે જ ને સાત વાગે ઊભો થયો તો.
તો તમે કંઈ વેડિંગ એટેન્ડ જ નહી કરી?
સુું જ નતું કર્યું મેં એ દિવસે મતલબ વેડિંગ તો બીજા દિવસે હતી અને રાતે ગરબા હતા. પણ એ દિવસે હું કશું ઘરની બહાર જ નતો નીકળ્યો. મને એટ ઇન્ટરેસ્ટ આવી ગયો એમાં.
હા નહી પણ એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એકચુલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
બહુ મજા આયેલી એ એક જ એપિસોડ જોવાની બધા.
હા.
અને એ ટમે કઈ છે હું ડાઉલોડ કરીને જોતો હતો મતલબ
હમ્મ.
તો એ દિવસ નો મારો છે ને અ ગેસ કરો તમે પેલું એ આપડે સ્ક્રીન ડાયમંડ એ ખાલી ગેસ કરો તમે. હા, આસરે?
અગયાર બાર કલાક થઇ ગયા હશે તમારા.
તેર કલાક કન્ટિન્યુસ.
ઓ બાપરે સાડા
તેર કલાક કન્ટિન્યુસ.
પેલા ડિરેક્ટર આવી જશે તમારા
હા એ મળવા જોઈએ
તમે તો ક્રેઝી થઈ ગયા.
એક એક આખી સિઝન મેં છે ને એ દિવસ જ પતાયે લી અને એ સિઝન મતલબ સૌથી લાંબી સિઝન એવી હતી.
હા
મતલબ એનો તમે શું કેવાય લાસ્ટ એપિસોડ જોઈ લો ને અઢી અઢી કલાક અઢી પોણા ત્રણ કલાકનો તો ખાલી લાસ્ટ એપિસોડ હતો એનો
હા પણ એમાં શું થાય કે પાઠ પાઠમાં કરે ને આપડો એટલો ઇન્ટરેસ્ટ થઈ જાય નનેકી આમ બે સીઝ ર એ કિચન ના અઢી ત્રણ કલાક આપીશ
હા આપડે આરામ થી આપી દઈએ અને મજા પણ આવે આપી દેવાનો આપને એ ટાઈમે એવું ના થાય કે મારો બીજું બધું છે બહાર કોઈ છે. બાર કોઈ રાહ જોવે છે બોલાવે જી
એ કઈ નહી હમ બસ
એજ મજા આવે
એ જ મા સાચી વાત કરી
હા
હછી તમે કઈ હા બોલો બોલો બોલો તમે બોલો
કે જોય છે તમે
કે
મની હિસ્ટ મનીહિસ્ટ
હા હા મેં એનો બસ બે જ સિઝન જોયા હતા
હા એને હા હા હ. એ ટાઈમે જ આવી છે એ પણ બહ મસ્ત સિરીઝ છે.
હા એ પણ બહુ મસ્ત છે પણ એમાં બે સિઝન જોયા ને પછી પાછળથી આય ને કોરોના પછી પછી રહી જ ગયું બધું
હમ બહુ મજા આલી જોવાની પણ સ્વીડ ગેમ એક જ સીઝન જો પહેલી સિઝન જોઈ છે ખાલી
હ એ પણ કોરોના ટાઈમે જ આવી હતી ને પાગલ થઈ ગયા હતા માણસો હ હ મે નથી જોઈ સ્પીડ ગેમ બાકી છે બસ આ બે જ મિનિટ બાકી છે.
હા હું ટાઈમ જોતો નથી એટલે તમે મને કેજો
હા હા સાડા આઠ મિનિટ થઈ ગયા.
હા કેમ કે હ અત્યારે હું રમું છું ને એક સાઈડે મારે ને જે્યા હું રમું છું ને એ સાઈડ મારે ફિંગર પ્રિન્ટ નથી. ફોન ફોનમાં મતલબ હા હા એટલે મારો ફોન સ્ક્રીન ઓફ જ છે મારી.
બરોબર.
બીજી કઈ વેબસીરીઝ જો તમે? હા ડાર્ક પણમે જો હોય છે. એતો ખબર જ નથી પડતી. ખબર જ નહી પડતી એ તો
સિરીઝ.
સિરીઝમાં મને એટલી બધી ખબર નની પડી. પણ છે ને અને મેન તો છે ને ઇંગ્લિશ માંથી. અને હામાં હા ઇંગ્લિશ હતું થોડું મને એટ બધું ઇંગ્લિશ નથી ખબર પડતી એના લેવલ ન હા. તો એવી આ જોઈ લને મેં મને ખાલી નામે એડ ટ્રીટમેન્ટ માટે જોઈ લલી. કે એટલી બધી ખાસ ખબર પણ નહી પડી મને. પણ જોવાની બહુ મજા આવીઈ બસ.
જોન મેં ખબ બહુ ઓ્છા લોકોને જો જોયો છે જેને ડાર્ક જોય છે. અને ડાર્ક જેમને ગમી છે હા એ એ વસ્તુ ડાક માણસો જોઈ તો લે પણ .
બહ બઓ મજા આવે જોવાની. અને છેલ્લે છેલ્લે જે થાય છેર ને મતલબ જે આમ દાઢી વાળો આવે છે ખબર હે?
હા હ હા એનો એ જે ટાાઈમ મશીન બનાવે છે ને. .
અને અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ જાય છે અને ટ્રાવેલ કરે છે ખબર બધા?
હા પેલો એડમ ને હું કન્ટિન્યુ કરું હું શું કઉ છું મારે કોલ કરવાનું છે ને હમણાં. ઠીક છે હું તમને કોલ કરું.
હા તેવું કરો તમે કરો.